હલો હલો ઓ હવે આવે છે ધં બડાવાદ
હા તો આજ
આપણે શહેરોમાં કે મોટા શહેરોમાં બિઝનેસ કરવો સારો એના વિશે વાત કરીએ બરોબર.
તે સારું ચલો.
હા તો બિઝનેસ શરૂ કરવા માટે નાનું શહેર સારું રહેાય કે મોટું શહેર છે. શું કેવું છે તમાર આના વિશે?
હમ મને તો એમ થાય કેમ મોટું શર એમ ફાયદા ક છે ને નાનું સ ફાયદાકારક જ છે. કારણ કે જો એનામાં એવું હોય કે આપડે અળી ઓછી હોય તો આપડ નાનું શહેર હોય તો એનામાં જમીન ના બ બધા ઓછા હોય તો આપડે એમાં ફાયદો થઈ જાય. અને મોટું શહેર હોય અને જો આપડે જો મોડી ઓછી હોય ને નન બોન્ડ લઈન એ આપડે જો કરીયએ એને સ્ટાર્ટ તો ભવિષ્ય હું વધધારની તો માર્સ પછી એ જે ધાર કે પચાસ લાખ ન બિઝનેસ ચાલુ કર્યો હોય તો એમ મોટું શહેર તો એક કરોડ પણ થઈ જાય એની ઉપર પણ થઇ જાય નાનું શહેર હોય તો એટલું બધું ના પણ થાય. હે હ. ભાવ જે વધે છે ને જમીનના જ ભાવ બઉ વધી જાય છે.
હા એ તો છે પરંતુ એના સિવાય તમને મોટું શહેર હોય તો કે તે આપણે એમાં બિઝનેસમાં જે આપડે માલ ને ઉત્પાદન કરતા હોય એનો સપ્લાય કરવો સરડતા રે ને નાના શહેર કરતા તો.
હા એમાં વાત સાચી પણ એનામાં ને એવું છે કે અ મોટા મોટુ શહેર હોય તો એનામા જગ્યાની બધી એની શોર્ટેજ હોય એને ના નાનું શહેર હોય તો આપે જ જગ્યા ને બધા મળે તો પછી ઉત્પા ઉત્પાદન જ વધારે થાય. અને ટ્રાન્સપોર્ટનું તો કેવું છે અત્યારે સાધનો થઈ ગયા છે તો પાસપોર્ટ તો અમે થઇ જ જાશે એટલો ફાયદો છે કે જો મોટું શહેરો હોય ને પોતના પોતના શહેરમાં જો બધી વસ્તુ વેચાઈ જતી હોય તે એનું પાસપોર્ટ સરળતા થઈ જતું હોય તો આપડને ફાયદો થઇ શકે.
હા એ તો છે અને તમારા માટે તે આપડે ક ક્યાં વધારે સ્પર્ધા હોય છે મતલબ ક્યાં કોમ્પિટશન વધારે હોય છે આવી રીતે બિઝનેસ કરવા માટે.
એમ મોટું શહેર હોય તો એનો થોડું તો વધારે જો કોમ્પિટશન ને નાનું શહેર હોય તો બીઝનેસ ના ના પણ હોય કારણ કે અમારું જ છેને બિઝનેસ. તો એકદમ નાનું શહેર જ છે તો એમાં એક પણ બિઝનેસ નથી. એમાં ફાયદો એવો થાય કે એમાં આજુબાજુમાં મજૂરો હોય મજૂર વર્ગ મજૂરી મળી જાય અને મોટું શહેર હોય તો એમાં એવું પણ થાય ત્યાં આપડી આજુબાજુ બધાને બિઝનેસ જ હોય તો આપડે ને પછી ઓછામાં પગાર મજૂરી વાળા ખપતા હોય ને મજૂરો તો મળે પણ ખરે ના પણ મળે. ધારોકે આપડા ત્યાં પાંચ હજારમાં આવતા હોય તો પાડોશી એમ પણ કે કે હું તને છ હજાર આપીશ તને સાત આપીશ તું મારા કે ત્યાને આવતો રેય હોય ને આવું પણ થતું હોય. .
હા અને જો તમે કીધું નાના શહેરોમાં કરું સારું તો પછી નાના શહેરમાં કયા પ્રકારના બિઝનેસ કરવા જોઈએ.
એ બિઝનેસમાં તો એવું છે જો નાનું શહેર હોય તો એનામાં બજનેસ મોટું હોય તો મળી શકાય. તો ફેક્ટરી હોય પ પણ તો એનામાં શું હોય જજજ જમીનને બધી મથામણ. તો એમ બધું કરી શકાય જા કે ન નાનું ને મોટું બંને કરવું હોય તો હવે કોઈ પણ ફેક્ટરી હોય તેનું ઉત્પાદન કરીને એમ મોટા શહેરમાં ખાલી નાની એવી દુકાન હોય અને એમાંથી આપણે વેચીએ તો અર્નિગ ફાયદો થઈ શકે.
. હા એ તો છે પરંતુ નાના શહેરમાં વિશ્વાસના આધારે બિઝનેસ વધુ ચાલે. એ બરોબર છે. બ બરોબર. અને મોટા શહેરોમાં વિશ્વાસુ પણ ના હોય.
કારણ કે એમાં ન નાના શહેરમાં બધાય ને એક બીજાને ઓળખીતા હોય મોટા શ શ શહેરમાં એવુ હોતું નથી. ધારો કે આપડે બાકીનો સામાન લેવો હોય તો હમ્મ નાનું શહેર હોય તેમાંથી લઈ શકાય. મોટુ મોટા શહેરમાં એવુ થતું નથી. પછી મમ મોટા શ શહેરની અંદર હજી આપડે કઈ પણ બિઝનેસ કર્યો હોય તેનો ભાડું પણ વધારો હોય. અને બધું પણ વધારે હોય. અને આમાં એવું હતું તો નથી.
હા અને પાછું મોટા શહેરોમાં એક એ છે કે ગ્રાહકોને વધારે પસંદગી એ બ્રાન્ડ ઉપર ઉતારે છે, કે નામ હોય એવ કંપનીઓમાં વધારે વસ્તુઓ ખરીદે છે, તો પછી ત્યાં પણ આપણે પાછા પડી શકીએ ને.
હા એ પણ પાછી અને પછી શું શહેર એટલે સ્પર્ધામાં વધારે હોય. કારણે કે બધા ને એવું હોય કે ભઈ અમારે ત્યાંથી કારણ કે આપડે અરે આની કેવી અવકાન હોય અને બાજુમાં એવી જ હોય. દુકાન તો પછી તો પણ વસ્તુ અમુક વસ્તુ ઈ આપડે એક બેન ત્યાં ઓછામાં આપીએ હવે જ આપડા કને આવાનું ગ્રાહક તો આવશે નહી. નાની શહેર જ એટલું બધું હોય નહી હ બી ઈશાન કે એવું બધું તો એ બધું વેચાઈ જાય અને પાછું ઊંચા માર વેચાય.
એટલે છે. નાનામાં આપણે તકલીફ વધારે પડે, વધારે તકલીફ પડે
અને પછી આના શહેરમાં ગ્રાહક ની સંખ્યા ની બધુ ઓછું હોય. નમ મોટા શહેર શર મ મોટું હોય વસ્ત વધાર હોય. એટલે એમ બધો ફાયદો થઈ શકે એનામાં.
હા અને જો આપડે ન ન ના બીજું છે કે ના નાના શહેરો હોય તો એમાં માં ગ્રાહકો આપણા સાથે લાંબો સમય જોડાઈ શકે છે. જ્યારે મોટા શહેરોમાં તો કોમ્પિટિશન જ હોય છે. એના કારણે લોકો જો જ્યાં સસ્તું મળે ત્યાં વધારે જાય છે. એટલે એ પણ
હા એ તો હોય જ છે. પછી એમ ફાયદો થાય હમ્મ. ન નાનું શહેર હોય એટલે મસ્તી ઓછી હોય તો આપડે જે બધા કસ્ટમર આવે તો એ આપણને એને ઓ ઓળખતા હોય મતલબ બધા ઓળખતા હોય. તો આપડે આ આ કે પણ એનું ઓળખાણ થાય તો પછી આપડે ત્યાં જવાના. એ જે કે ના નથી જવાના અને મોટી શહેર હોય એટલે બધ કસ્ટમર આપડે એને ઓળખી પણ ના શકીએ. જે રોજ આવતા હોય ને પણ હે ને આપડે હે ને ઓળખી જ ના શકીએ. તો એ બધું થોડું ઓછું થાય એનામાં. મમ ફરક પડ્યો હોય.
હા એ તો છે, તો પછી જો તમને બિઝનેસ કરવાનું કે દુકાન ખોલવાનું કહે તો તમે કેવા જગ્યા પસંદ કરશો? નાના શહેરમાં કે મોટા શહેરમાં?
એટલે અમ મોટામાં પણ હું પસંદ કરીશ એવું, કારણ કે હા એની અંદર એને હે ને આજે આપડે કીધું ને જ જામીનને એનો બધો ભાવ એન વધી શકે, કોઈ પણ આપડો કરીએ તો વ વસ્તીમાં વધારો હોય તો પછી એનો ફાયદો જ થવાનોન. પણ એ બે બિઝનેસ એવું કરો જોઈએ કે પછી એને ઈ મોટા જ શહેરમાં એરો ઓછો હોય બઉ એ તો પછી કોમ્બિંગમીશન જ એટ લી બધી હોય છે ને કે એ આપડે કરી જ નથી શક્યા. હામાં પણ આપડે વાંચી નથી મળતા.
હા એ તો છે અને જો આપડે ફ્રેન્ચાઈઝિસ લેવી હોય બરોબર તો પછી એ ફ્રેન્ચાઈઝીસ આપડે આપણે ક્યાં નાખવી જોઈએ આમ નાના શહેરોમાં કે મોટા શહેરોમાં
બ ફ્રેન્ચાઈજી હોય તો એનામાં કેવું અડધૂ તો એમનેમ જ જતું રેય એમનેમ જ જતું રેય આપડે જે કમાઈ જઈ તો એનામાં મોટું શહેર હોય ને સારી ક્વોલિટી એવી મળતી હોય. ને આખા શહેરમાં આપડા ગને જ હોય ફેંનચાયઝી તો લોકો આપડે ત્યાં જ આવાના પણ એમાં કવોલિટી હોવી જોઈએ. કારણ કે આપડે ઘનું હોટલ હોય અને ઓર્ડર ખાલી આખા શહેરમાં આપડા કને હોય તો ઈ મ કવોલિટી સારી એવી હોય અને એજ માંગતા હોય. ના કે એમને અમદાવાદમાં જેમ ખાધું હોય ઈ જ ફ્રેનચાયઝી નું તો ઈ આપડે ત્યાં આવવાના જ ફરીથી અ કેમ કે એને ખબર જ ત્યાં સારું એવું મળે છે તો એ આપડે ત્યાં જ આવશે. હમમ મોટું શહેર અને અમદાવાદ નહી હોય તોય પણ
હા એ તો છે.
અને જો નાના શહેરમાં આપડે કરીએ તો પછી ત્યાંના નાના શહેરના લોકોના અ ખર્ચો પણ એ માપનો હોય ત્યાથી એ આવી રીતે જો આની પ્રાઇસ વધારે હોય ફ્રેનચાઈઝી માં ત એમની આપેલી ફિક્સ પ્રાઇસ જ આપડે રાખવી પડે.
તો એ વાત
એનામાં વસ્તી એવી હોય છે કે એ એટું બધું એને એફટ ના કરી શકે એટલે પછી બધા એને આવે પણ નહી કારણ કે એમને ભાવ ઓછા ભાવ ની વસ્તુ જ ખાવાનું પસંદ કરે ખાસ કરીને જે નારિયો એની બધું એનામાં એટલે મોટામ બિઝનેસ કરવા હોય કય ફેક્ટરી જેટલી એટલે આપડે જગ્યા ઓછી ખપતી હોય તો હમમ મોટું શહેર હોય તો હાલે હ અને આપડે મોડી પણ માપની હોય તો અને મોડી વધારે જ તો પછી તો મોટું શહેર હોય કે નાનું શહેર હોય. બધામાં હાલે
હા એ તો છે અને જો આપડે આવી રીતે શું કેહેવાય આપડે હા આમાંથી લોકો કેટલાક નાના શહેરોમાં જયારે બ્રાન્ડ ખોલે ને તો એ વખતે સોશિયલ મીડિયા ઉપર રીલ સોન બનાવે છે તો એ નાના શહેરોમાં કરી એવી રીતે તો સોશિયલ મીડિયા કેટલું ઉપયોગી અને મોટા શહેરમાં
હમમ ના એમ એવું નક નક્કી નથી હોતું આજકાલ આપડે આટલા બધા છે યુટુબન અરુન બધા એ અમુક કેવાય છે કે હા ગામડા મથી આવેલા હોય પણ ઈન પોતાની આવડત ઉપર હોય છે. અને ઓલે બધાને પોતાની આવડત હોય બધાની આવડત અલગ અલગ હોય. હા તો આવડત ઉપર જ છે. એ નવા નવા કન્ટેન્ટ પણ વધુ સા સારું વાપરી શકે છે એના ઉપર છે આ બધું
હા એટલે મુ તમને એમ કેતો હતો કે જો હમણાં વચ્ચે એક દાદર પલી વાળાની શોપ ખોલી તો હબ બી કે સબ કરી ને તો પછી એને રીલસ બનાવી અને ઓફર રાખી કે ફસ્ટ ડે ના બધાને દાબેલી ફ્રીજ છે ચેનલ સબસ્ક્રાઈબ કરીને આવે તો તો એટલે એક રીત માર્કેટિંગ સ્ટ્રેટેજી થઈ ગઈ ને આ પણ સોશિયલ મીડિયા પણ એટલે હું એ પૂછતો હતો કે તમે જો આવી રીતે રીસો બનાવો તો એ તમને મોટા શહેરોમાં આવી રીતે મથો તો કામ ન કે પછી નાના શહેરોમાં પણ આવી રીતે મથી આપડે તો કામનું એમ પૂછતો હતો
એટલે એ તો મોટામાં જ કેમ કારણ કે નાનું શરો બધું એટલું બધું વાપરતા હોય ના વાપરતા હોય એધું ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી ચડાવ વિડિયો બનાવી મોટું સરને એટલા બધા ભણેલા હોય તો બધું વધારે વાપરતા હોય તો જુએ તો આવી શકેમ બાકી ને હવે તો એટલું બધું હવે તો બધા વાપરે જ છે પેલા હજી એટલું બધું ઓછું હતું એમ
હ છે એલા નાના શહેરોમાં એમાં લોકો જલ્દી વધારે ફોન વાપરવાનું એ બધું ઓછું હતું પણ અત્યારે તો બધું વધારે જ છે
સારું ચલોતો પછી મે વિચારી શું હવે ઓકે